હ વા તો હલો
બલ બસ બેઠાાઈએ બાર
કઈ બાજુ
હ પવન કહીએ
લેબ માં છો
હ
જેવું છે એમને વાયરો બહુ લાગે છે તમારે
હા ભયરો બઉ જ છે ઠંડો પવન વરસા ના આવે છે
અમર હો છે જીનસ પીઢલ
શું વાત જોજ પા બઉસી સ્પીડમાં ઉડી ના જતો
ના ના હું તો ઓફિસ માં બેઠો છું એટલે હું ઓફિસ માં છું એટલે પવન નહ હડ તો ઓફિસ માં તોઈ છી કેમ શું થાય ક સુું ના
બધું જ થાય
કેવું હોય
આજ તો
હા તો બહાર જઈએ હમણાં થોડી વાર
હા બઉ એસીીમાં ના બે રહ્યા ભાઈ
હ શું કરો બાકીથી નાન એ તો પ પરવા લવાનું કાલ તમું
છે બાજુ જવાનું હોય કે
દ્વારકા સોમનાથ દિન્નાથ
દ્વારકા સોમનાથ
િનાર
ગિનાર
હા
ઓહ બધું કેટલા દિવસ માં
રાત્રે નીકળશું આપડે ઈકો ગાડી કરશું તો સુરેશભાઈ પ્રતિક ભાઈ બધા જશું આપણા સ્ટાફ નો ચલે ઇકો લઈન જશું
હઉ ચાલી રે રાતના ડ્રાઈવિંગ રાતના નીકળી જાય એટલે સવારના તો
હ
પોકી જવાય
સુરેશ ચંદ્રમાણા છને કાકા લઈનેશું
હમ
ડ્રાઈવર તો સું જ આપડે ભ
હ આપડે ત ચાર પાંચ જણા છ તો ખરા ડ્રાઈવર જ છે બધા
હા
ચલાઈ એ વાર જ છે
વારાપતે ચલા લ ચ
ચાલી રે
હા પેલા જશું દ્વારકા જશુ રાત નીકળશું હા રાત નેકળજું
કામ કર રાતેે અ રાત ના નીકળો એટલે સવારના તમે ત્રણ ચાર વાગતા દ્વારકા પકી જવાય આપડા
હ સવારે પકતાશું તો સવારે પેલા હા હા વે એલા મસ્ત દ
આરતી દર્શન કરીને પછી બાર જે ફરવું હોય બેટ વાર શ પ એ આર્મી દ્વારકાનુંન બેટ્વારકાર હ
ત્યાં ગોમતી ઘાટમાં અવાજશું પછ પછી હા નાહવાની પણ મજા આવે
હા એક
ઠંડો ઠંડો પવન હવા
પૈ તો જો ઉડી ના જતા
તમે સો નહી ય તમે પકડી રાખ છો બીજું
હ તો ચાલ હા
પ ત્યાંથી બેડ દ્વાકાતા શું હ દખ ગોટા પાણીડે
ભાઈ સોમનાથ રાતના નીકળવાનું ને
હ હો જ પડે હો જે આપડે પાચ છો વારે હા
રાતના નીકળી જવાનો ને એ દિવસે જ
આખો દિવસ તો થાય ને દ્વારકામાં ફનો
હવ જ જાયતો રે આખો દિવસ પતી જાય હ
હ ણ આવ્યું
બોલો બીજું તો
હા
રથયાત્રાની તૈયારી કેવી ચાલે
બસ આવ આવું છે સોળ તારીખે છે જવાનું
જવાનું હું એ જવાનું છું
અમારે તમે તો પાછા તો જાઓ
રથ ખેંચવાવામાં છું ને હા સવાર
હમ
પંદર તારીખે રાતના પંદર તારીખ થી સાંજે જતો તો રીશ અને પછી છે અ હા પંદર તારીખે બપોર નો ત્યાં જોઈશ આમ હમ પંદર તારીખે બપોર ન ત્યાં જઈશ એટલે પછી છેક અ રાતના જ કર્યા આવીશું
એ રહવું છે આમને
હા
આપડે સોમનાથ કેવું રે ભણવાનું
સોમનાથ મજા આવે એવું
હમ ફરવાનું ગબ્બર બબ્બર છે તે
ઓવે
કેટલા પગા થયા કોઈ દિવસ કયો નથી આ તો તમને ત્યાંમાં
સોમનાથમાં બહુ મજા આવે ફરવાનું સારા એવા પોઈન્ટો છે બધું ઘણું બધું છે
ફરવાલાયક હશે ને જગ્યા તમે ગયેલા છ તમે કહો તો અમુક ખબર પડે
હમ
તમે કહો તો ખબર પડે
હ સોમનાથ જઈએ આવયો ગીર જુનાગઢ
હા હા દીવ આપડે દીવ ઉપ જતા હ શું
દીવ દીવું કેવુ એ ખબર બીચ છે
હા
એક બીચ જ બીચ આખો મસ્ત અને મજા આવી જાય એવો
એવું છે એમ ને હા સાચી વાત સોમનાથ જશું પછી ગિરનાર ગિરનાર માં ગિરનારમાં કેટલા પગા થાય છે
એક હજાર
ના ના એક હજાર નથી ગીરનારમા
તો કેટલા છે
મેં એક વાત સાભડી હતી નવ હજાર નવસો નવ્વાણું પગે છે
દસ હજાર દસ હજારમાં એક ઓછા-
હા
એટલા જ છે વધારે નથી હવે વધારે નહ લાગતો આરામ થી તમે ચડી જાવ ઉપર.
એવું છે એમને હા પછી ગિરનાર માં ગિરનાર પર્વતની ચારેકોરા ફરવાનું
એ પ્રદક્ષિણા કરવી હોય ને તો ચાર દી ચાર આખી એના માટે તમારે છે ને
હા.
અ કેટલો સમથીગ અ થાય છે એવું પ્રદક્ષિણા બે જ કે ત્રણ દિવસની પ્રદક્ષીણા ત્રણ કે ચાર દિવસની હોય છે
હમ. ગિરનાર ની ચારે કોરા ફરવાનું
ચારે ખોળા પર્વત ઉપર રાખું
હા વરસાદ આવે ત્યારે જ નીકળીએ એટલે બેકગ્રાઉન્ડ પણ સારું રે- હા ધુમ્મસ ધૂમ્મસ સારો હોય. હા પ્રોટોગાફી ટ્રાફિક પણ સારું થાય
હા હ.
ગુજરાતી હવાઓ અમ ત્યાંની.
પવન ભવન હારો
હા. હોય તો આપડે કેવું ફેક્ટરીઓ બેક્ટેરીઓ નું બધું કેમિકલ નું હવા આવે. એટલે નુકસાન કરે શરીર ને
આમ તો સોમનાથ ઘીર બે જણા જ જગ્યા જતા હો ને એટ વાત મજા આવે
હા હા બધા સ્ટાપ કરતોમ મજા પણ
જુનાગઢ અને
વાયરો બહુ છે, લાગે તમારે તમારે વાયરો બહુ લાવે છે. લાગે વાયરો
વાયરો બહ આવે લે ઉપોર એક જ મિનિટ
એટલો બધો વાયરો આવે છે
હવે.
હા હવે બંધ થઈ ગયો.
બંધ થઇ ગયો ને હું બાર નીકળ્યો હતો થોડો ક એટલે
એવું છે એમને
ગાડી લઈને બહાર નીકળીયો હવે એટલે મે થોડો કાચ ખુલ્લો રાખ્યો હતો
હ હા.
ઈચ્છા હતી બહાર ફરવાની એટલે હ કીધું જા મસ્ત ને ભવન આવે છે તો બહાર ફરતા -
ગિરનાર જઈએ એટલે ગિરનાર જંગલમાં જ પણ જતા આવીએ-
હવ જો જો છે, ત્યાં ગાડીઓ-
ચાલ ને.
જુ જોઓ જો-
શું
જોજુ.
તું?
હા. પ્રાણી સંગ્રહાલય એટલે એમ કેહેવાય
હા હા સીહ એવું જોવા મળે
હા બધું
મજા આવે ગીર ના જંગલ માં ફરવાની તો ગાડી તેમની હોય ને પાછી?
ના ના આપણી ગાડી લઈને જવાય
જવાઈ.
હા.
હા તેમના પણ માણસો સંગત તેમના આવે
આવે જે રીના જવું હોય એવી રીના જવાય
હા હા સાચી વાત છે. આપડે તો પેલી ગાડી કરી દેસું. શિકારી આવે ને ખુલ્લી.
હા જીપ.
હાચી. તેમાં બેસીને જવાની મજા પણ અલગ આવે.
મજા એટલે બહુ મજા આવે.
હા.
હા બોલો.
જેવું રહે હો આમ પ્રવાસ માં ત્રણ ચાર જોડે લુકડા લઈ લેજો.
એક કામ કરું.
હા.
હિલ સ્ટેશન જેવું જવું હો.
ક્યા?
હિલ સ્ટેશન.
ત્યાં શું આવ્યું?
હિલ સ્ટેશનમાં શું હોય ખબર પરવાજો હોય. નદી હોય ઝરણા હોય.
હા.
આવું બધું હોય. વધારે નહી વધારે નહી નન ખાલી. હ તન દિવસ નો પ્રગ્રામ હોય ને. તો ફરવાની બહુ મજા આવે. અને ત્યાં આગાડી કેઈ બાજુ જવાનું ખબર. મહારાષ્ટ્ર જવાનું મહારાષ્ટ્રમાં.
મહારાષ્ટ્ર.
હમ મહારાષ્ટ્રમાં હિલ સ્ટેશન બઉુ હો.
હા તે તો પણ આપણા એ દૂર બહવુ પડે ને.
ના પડે દૂર. નજીક જ છે. એટલું થાય ખબર છે અહિયાયાથી બારસો કિલોમીટરની અંદર આ આવી જવાય.
પણ ટ્રેન માં જવું પડે. ગાડી લઈને તો?
તો ટ્રેનમાં જ જવાય ને ટ્રેન માં જે મજા આવે બીજી કશે ના મજા આવે.
પણ ગાડી માં તો આપડે હે ને બધા ભેગા હોય તો મસ્ત.
અને ત્યાં ગાડી ગાડી વાાડી કોઈ લેવા દેવા નહી ને.
ગાડી નહ આપડે એટલ બધી પછી ગોઠવશું આપડે.
ના ગાડી ત્યાં આ ગાડી લઈને નઈ જવા દેતા.
હા, સાચી વાત તમારી.
હા, તમારે જવું હોય ને તો પછી. તમારી રીતે ત્યાંથી કેબ કરીને તમે ત્યાં પહોચી જાવ ને.
હા હા.
તો ત્યાં ગાડી પોહકીને અને ઉપર છેટ કેટલું વીસ પચીસ કિલોમીટર જેવું ચાલવાનું છે.
એવું છે એમને.
હા.
ચાલ તો ફરવાનું
બાજુ જો વરસાદ ચાલતો હોય ને જે મજા આવે
હા હા
કોઈ માથાકુટ નહી કશું જ નહીિ અને કોઈ ટાવર જ નથી ત્યાં
એવું કેમને
પાવર વગર જ. કોઈ ફોન બંધ કરશો જ નહી ખાલી ફોટા પાડવા ખાલી ફોન રાખાય બસ એ જ.
એવુ છે, એમ ને.
હમ્મ. અને આમાં તો કેવું છે, કે ગાડી તમે લઈ જતા હોય ને અહિયાયા થી તો તમારી જ ગાડી તમારે જ લઈ જ ફરવાનું.
ત્યાં ભાડે બાડે ના આવે?
ભાડે બાડે ના મળે ભાડે મળે પણ કેવું થાય કે મળી તો મળી
એવું છે એમને
હમ્મ
હા, તો એ પછી ગોઠવીએ પેલા આપડે દ્વારકા સોમનાથ ગિરનાર અને દીવ જતા આયે
પણ એના કરતાં તો તમારે ખરેખર જવું હોય ને ફરવા ત્રણ દિવસનો પોગ્રામ કરવો હો ને મસ્તની જગ્યા હે,
લુક બુક જોવા હોયે ને તો એકદમ મજા આવશે હું ફરીને આવ્યો.
સાચી વાત પેલા આપણે પોગ્રા
મંદિર માં દર્શન કરો એના કરતા તો પેલું ત્યાં કડી બહુ મસ્ત છે,
હા, પણ ત્યાં પેલા પછી પેલા આયથી દ્વારકા બાવારકા ફરતા આઓ પછી જાસુજ ત્યાં ચાલેને બધા ભેગા હોય એટલે મજા પણ